હા મિત્ર હા મિત્ર અવાજ આવે છે. તારો નમસ્કાર મિત્ર- શું કરે છે મિત્ર જીવન માં કેવું ચાલી રહ્યું છે?
હા મિત્રો જીવનમાં તો સુખ દુખ આવ્યા જ કરતું છે અને મિત્રો- જીવનમાં મિત્રો હવે તો મજા જ છે! મજા જ! અને મિત્ર તમારું કેવું ચાલુ રહે છે જીવનમાં?
હા મિત્ર તમે તો લગ્ન કરી લીધા એટલે તમારે તો મજા જ હોવાના ને મિત્ર.
હા મિત્રો મજા તો છે પરંતુ મિત્રો જયારે આપણે લગ્ન કરીએ પછી તો મિત્રો આપણી જીવનમાં- સુખ દુઃખ આવ્યા જ કરતા હોય છે મિત્રો અને ખાસ કરીને મિત્રો આ ફાયનાન્સયલ- મિત્રો પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે એટલે મિત્રો તમે- પણ મિત્ર અમને થોડો હેલ્પ કરજો કારણ કે મિત્ર- હું મિત્રો એક ધંધો કરવાનો છે તો મિત્રો તમે મને એમાં- સહયોગ કરજો.
હા મિત્ર હું તો તને ચોક્કસપણે મદદ તો કરીશ. પરંતુ મિત્ર આજે મેં તને એક ડો ટોપિક વિશે જેતો સમજાવાનું છે એ તો મિત્ર એ છે કે- પણ એમ એકબીજાને- માફ કરવું જોઈએ જો આપણે- બીજાને માફ ના કરીએ તો આપણને- આપણને ખુબ જ તકલીફ પડે છે એને એના વિશે મિત્ર તો- શું તું મને થોડું ઘણું કહીશ કે મિત્ર?
હા મિત્ર થોડું નહી પરંતુ મિત્ર હું તમને ઘણું બધું એવું- સમજાવી શકુ છું મિત્ર અને જણાવી પણ શકુ છું. તો મિત્રો તમે કીધું કે માફ કરવું. મિત્ર આપણે ક્યારેય પણ કોઈ ભૂલ કરીએ તો મિત્ર આપણે માફી માંગવું ખુબ જ જરૂરી છે. કારણ કે મિત્ર જો આપણે માફી માંગીએ તો સામે વળી વ્યક્તિને પણ- હતાશ સારું થાય કે હા- એમણે ભૂલ કરી હોવા છતાં પણ એમને મને આદરપૂર્વક માફી માંગી. તો મિત્રો સામે વાળી વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે. અને એ પણ- જે એના વિશે ખરાબ વિચારતું નથી. આપણે ક્યારે પણ મિત્ર કોઈ પણ જગ્યાએ જઈએ તો મિત્ર આપણે- હંમેશા જે આપણા વડીલ હોય એમનું તાદર કરવું જ જોઈએ. અને આપણે મિત્રો કોઈ પણ ભૂલ કરીએ તો પણ આપણે- સામેવા વ્યક્તિને આપણે એના માફી માંગવી જોઈએ. તો મિત્રો તમે પણ આના વિશે થોડું વધુ માહિતી આપશો.
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે કે આપણે વડીલોને અને બધાને માફ કરવાનું- અને ખાસ કરીને તને મિત્રો એ એમ જણાવું તો- જે આપણે માનવ જીવન છે. એ અનેક પ્રકારના આપણે સંબંધોથી આપણે- જીવતા હોય છે. જેમાં આપણે ઘણી વખત એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે- કે બીજો વ્યક્તિ આપણને ઘણું દુઃખ પહોંચાડી જ ગયાાય છે. ત્યારે અને આપણું અપમાન પણ કરી જાય છે, અને આપણને કોઈ વખત અન્યાય થાય ત્યારે આપણને અ ઘુસો આવી જાય પછી. આ બદલો લેવાનો થઈ જાય પછી. એ અને એના કરતા આ બધા બાબતો છે, એના વિશેષ તો મિત્ર આપણે એ બધી બાબતો માંથી એ વ્યક્તિને
હમ
માફ કરી શકીએ તો એ આપણે જો બીજાને માફ કરી શકે છે. તો એજ મોટી મહાનતા મિત્ર આપણને ગણવામાં આવે છે. અને ખાસ કરીને જો આપણે માફી શબ્દ માત્ર માફી એ માત્ર શબ્દ જ નથી મિત્ર પરંતુ એ માનવતાનો પણ શ્રેષ્ઠ ગુણ પણ માની શકાય અને માફ કરવાની શક્તિ એ આપને નાનપણથી જ બીજાને મમ્મી પપ્પા દ્વારા કા તો પછી આપણે આપણને અનેક રીતે કોઈ ને કોઈ આપણને શીખવું શીખવી જતો હોય છે, ખાસ કરીને અ આપણે જે માફીની મિત્ર વાત કરી અ માફી ખાલી પરંતુ મિત્ર એ પ્રતિક એ નબળે એટલે કે આપણા જીવનમાં જે કમી ઘટી હોય એનું જ એ નહી પરંતુ એ સાચા અને મોટા શક્તિ નું એ પ્રતીક છે. વ્યક્તિ જયારે મિત્ર માફ કરે છે, ને ત્યારે મનમાંથી જે નકારાત્મક એટલે કે જે ખોટું વિચાર એ દૂર કરીને આપણે એ આપણે બીજાને માફ કરીએ છીએ તો એના દ્વારા આપણું હળું બની જાય છે, મિત્ર અને ખાસ કરીને તને વાત કરું તો જે પ્રેમ ના સંબંધો છે. તો એ પ્રેમના સંબંધ નું પણ અ ઘણા વિશ્વાસુ જન્મે છે, અને દરેક વ્યક્તિને માટે એ સમાજમાં એકબીજાને જો વ્યક્તિ માફ કરે તો એના ઘણા બધા લાભો થ હોય છે, એના મિત્રો તું મને લાભો થોડો ઘણા જણાવી શકીશ?
હા મિત્રો ચોક્કસ કારણ કે મિત્રો આ તમે જે કીધું અ મને ખુબ જ સારું લાગ્યું. અને મિત્ર આપણે જણાવવા જઈએ કે હું તમને જણાવું છું. કે હા મિત્રો જયારે પણ આપડણે કોઈ ભૂલ કરીએ તો મિત્રો એનો આપણે પ્રાયશીત કરવો જરૂર છે. કારણ કે આપણે મિત્રો જયારે પણ કોઈ ભૂલ કરશે તો આપણને અ અંદર-અંદર આપણને ખૂબ જ ઘણું દુઃખ પણ થતું હોય છે, કે આપણે જે પણ આપણે કર્યું એ યોગ્ય ના કર્યું તો મિત્રો એ એ મિત્ર આપણે બૂલીને આપણે સાચું હોય મિત્ર એ આપણે કરવું જ જોઈએ. ભલે સામેવાળી વ્યક્તિ અથવા તો બીજા જે પણ વ્યક્તિ હોય એ જે ગમે તે વિચારતા હોય પરંતુ મિત્રો આપણે જે સાચું હશે યોગ્ય હશે એ જ આપણે બોલવું જોઈએ જેથી કરીને આપણે ભવિષ્યમાં આગળ વધીશું. અને મિત્ર આપણે જે આપણા નાના હતા ત્યાારથી આપણેને જે માતા પિતાઓ દ્વારા જે ગુણ મેવેલ મળેલા છે. આપણે યોગ્ય રીતે આપણે મિત્રો કદર કરવો જોઈએ અને આપણે જીવનમાં પણ ઉતારવું જોઈએ‌. અને મિત્રો હું તમને જણવા માગુ છું કે આપણે તમે તમારો ટોપિક છે મિત્રો એ મને ખુબ જ આ સરસ લાગ્યો. મિત્રો મને હજુ પણ ઘણું બધી જિજ્ઞાસા છે કે તમારો પરથી મિત્ર મને એક શાયરી અથવા તો મિત્ર તમારું જે આ પંખથી તમે જ્યારે પણ મિત્ર તમે કોઈ શરૂઆત કરો છો. જે તમારી પંક્તિઓ ખુબ જ મને સરસ લાગતી હોય છે તો મિત્રો તમે કોઈ એવું પંક્તિ મને જણાવી શકો.
હા મિત્ર અને હું તને પંક્તિ તો મિત્ર જણાવી શકીશ અને એમાં તો તમે મિત્રો એ એજ કહીશ કે દિલસે કરે માફ દિલસે કરે માફ તો તુમારા કોઈ ના કરેગ ઇનકાર આ મિત્ર જે અ કહેવત છે આ તો મને ખુબ જ ગમે છે કેમ કે આપણે દિલ થી એકબીજાને માફ કરવું જોઈએ અને ખાસ કરીને મેં તમને કેમ તો એ માફ કરવા માટે સહેલું નથી મિત્ર જો આપણે બીજાને માફ કરીએ તો આપણે સામાન્ય રીતે માફ કરી શકતા નથી. કેમ કે કોઈ વખત આપણને ઘણું દુઃખ પહોંચાડે છે પરંતુ એ નાની નાની બાબતોમાં આપણે એક આ તણાવ ભર્યું જીવનમાં પણ આપણે એકબીજાને આપણે ઝગડતા હોઈએ છ છેીએ અને મતભેદ પણ કરતા હોય છેએ કે તું છે તો નીચો છે, તારો ધર્મ આ છે. તારી જાતિ આશે એના કારણે આપણે ભેદભાવ કરતા હોય છે પણ એવા વ્યક્તિને પણ ભગવાન જ બનાવ્યા છે. તો એ ભગવાને જ બનાવ્યા છે તો એ વ્યક્તિને પણ આપણે માફ કરી દેવું જોઈએ જેના કારણે જો આપણે બીજાને માટે માફ કરવાની ભાવના રાખીશું તો જ આપ આપણને પણ ક બીજા દ્વારા આપને માફ કરશે અને અ જે માફી આપનાર જે વ્યક્તિ હોય છે. એનું હૃદય તો વિશાળ હોય છે જેના કારણે એ નમ્રતાથી અને ધીરજથી અને સહનશીલ સહનશીલતાથી એ વ્યક્તિ છે એ માફી આપી શકે છે. તો કહેવાય છે ને કે માફી આપવાનો એ આસાન નથી પરંતુ-
ખાસ કરીને કેવાનું તો તને ઓકે ઓકે ગુસો અને અંહકાર માફી આપવાનું થી રોકે છે જયારે માણસ કોઈ પોતાના અહંકાર માં આવી જાય છે ને મિત્ર ત્યારે એ માફ કરી શકતો નથી પરંતુ મિત્ર એના કરતા તને વિ કેમ કે જયારે આપણે એક બીજાની માફ કરીએ છિએ ને ત્યારે આપણા જીવનમાં માં મોટી શાંતિ અને આનંદ નો પાર ન રહે છે હેને ખાસ કરીને આપણે તણાવમાં હોએ છે ત્યારે અને ચિંતામાં હોય છે ત્યારે એકબીજાને માફ કરી દે છે તો આપણને ચિંતા દૂર થઈ જાય છે અને આપણે. આપણે ગુસ્સો કરીએ છીએ તો આપણા ગુસ્સાનો આપણા ગુસ્સો એ શાંત પડી જાય છે.
અને આપણું જે પ્રેમ અને એકબીજાની જે લાગણી અગ્ણીઓ છે. એ લાગણીઓમાં વધારો થાય છે અને મિત્ર એના કરતા ખાસ હજુ તને વાત કરો તો અ. જે આપણા જીવનમાં સ્વાસ્થ્ય છે એ સારી રીતે વધે છે અને એના કારણે આપણને એ આ માપ કરવા માટે. ખુબ જ મહત્વનું બની જાય છે ખાસ કરીને તને મિત્ર કેમ તો આપણે જે પરિવારમાં છે પરિવારમાં પરિવાર એ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે અને એના કારણે કોઈ મેદ મતભેદ વાળું કઈ સ્વભાવ મનુષ્ય આવી જાય તો એના કારણે આપણે. એને પણ માફ કરી દેવું જોઈએ ખાસ કરીને મિત્ર તો નહી કેવ તો. આપણે માતા પિતા. ને આપણને ભૂલ કરે છે ઘણું દુઃખ લાગે છે છતાં પણ આપને માતા માતા પિતા આપણે એ લાગણીઓ સમજીને મિત્ર માફ કરી દે છે. તેવી રીતે આપણે પણ બીજાને માફ કરતા. શીખવું જોઈ ને ખાસ કરીને આપના મિત્ર મંડળ માં કોઈને કોઈ વખત દુઃખ. ખોટું લાગી જાય છે તો એમાં પણ મિત્ર આપણે મા કરવાનું હોય છે અને. એના માટે મિત્ર હું તને એક જ છેલ્લા આપું છું કે. આપણે સારી રીતે એકબીજાને માફ કરતા શીખીને. આપણું પોતાનું વર્ચસ્વ અને આપણુ પોતાના સંસ્કારો બતાવવા જ જી તમે આટલો બધો સમય આપો એના માટે હું તર હૃદયથી આભાર માનું છું.